કેય, મજામા
હા, બસ મજામા બોલ તુ કે કેમ છે, મજામા આજે કેમ એકદમ, ફોન કર્યો
અરે ના તો બહુ ટાઈમ થી તારી યાદ આવતી હતી, તારી જોડે વાત નથી થઈ, એટલે મે કીધુ લાવો તને ફોન કરુ, તારી સાથે વાત કરુ બસ જો હુ તો એકદમ મજામાં છુ, તું કે મજામાં છે, ઘરે બધા બધાની તબિયત કેવી છે?
હા, બસ જો એકદમ સારી છે. બધાની તબિયત મમ્મી પપ્પા સારા છે. હમણાં પપ્પા ને થોડો ફીવર હતો, અને દાડ દુખાતી હતી. તો એના માટે હોસ્પિટલ ગઈ હતી, તું કે તારા ઘરે બધા કેમ ચાલે મમ્મી પપ્પા ની તબિયત કેવી છે, તારા
બસ જો મારા, મમ્મી પપ્પા ની તબિયત તો એકદમ મસ્ત છે, અત્યારે મમ્મી કામ જ કરે છે. છે, જમવાનું બનાવવાની તૈયારી કરે છે, તો આજે હું બહુ જ થાકી ગઈ હતી, ને એટલે મેં તને ફોન કર્યો મે કીધુ લાવ આને ફોન કરું કે કેમ ચાલે છે, બધું મજામાં છે. છે
હા, બસ છે. એકદમ મજામાં સારું કર્યુ ત મને ફોન કર્યો, મને કટાળો જ આવતો હતો. બોલ, તુ કેમ
ના મારે આ હું થર્ડ યરમાં આવી ફિફ્થ સેમ ચાલુ છે હજી મારે એક વરસ રહ્યું અને ફોર્થ ઈયર બી છે ઓપ્શનલ છે પણ એ તો કરવું હોય તો કરવાનું બાકી ના કરવું હોય તો ચાલ લે વાંધો ના આવે
અચ્છા બરાબર તો તારૂ શું પ્લાન છે કરવાનું છે કે નહી કરવાનું ફોર્થ ઈયર કે જે જેવું કરવાનું છે કે નહી કરવાનું તો મને ખબર પડે
હા હા જો કહીશ હું તને કે મારે ફોર્થ ઈયર કરવું છે કે નહી કરવું આમ તો વિચાર છે કે કરી હલો પણ આમ વિચારું છું કે કરું કે ના કરું હજી ત્રીજું વરસ તો પતવા દે પતે એટલે જોઈએ કે કરવું કે ના કરવું પછી કઈ સ્થાને જેવું હશે એવું વિચારીને તારું શું છે કરવાનું છે કે નહી કરવાનું ફોર્થ ઈયર તારે કે તારું તો નથી કરવાનું ફોર્થ ઈયર કે તમારે નથી ફોર્થ ઈયર
ના ચારુ સાતમાં તો નથી ફોર્થયાર
હ
ખાલી થ્રી ઈયરનો જ પ્રોગ્રામ છે એટલે હું તો માર તો આ લાસ્ટ ઈયર છે આવતા વર્ષથી ઠંડી એ ચાલુ થશે મારે તું બી નાચ કરીશને એ ફોર્થ ઈયર ચાલશે આ આવી જા ચાલુ સેટમાં મજા આવશે તો ચાલુ સેટમાં આવીશ તો
ના યાર ચાર સેટમાં ફીસ બહુ બધી છે અને જોઈ ઓફોર થશે તો આ આઇસ બાકી તો નહીં મેર પડે તો જોઈએ જ હવે કંઈ કરવું કંઈ ના કરવું
હા એ તો છે જ હવે ચાલુ સેટમાં તો ફી બઉ બધી છે પણ ભણવાનું બી સારું એવું છે અને પ્રોગ્રામ્સ બી સારા એવા બે વર્ષ નો કોર્સ છે અમારે ત્યાં જેઓ તલત થાય તો કરજે બાકી તો કઈ નઈ
હા વિચારું છું એવું જ હવે પણ જોઉં છું કે માસ્ટર્સમાં મારે એમએસસી આઈટીમાં બી જવાય એવો સ્કોપ છે મારી જોડે મેં બીબીઆઈએસએમ કર્યું છે તો હું કદાચ એમએસસીઆઈટી કરું યા તો ફિર એમબીએમાં કોઈ સ્પેશિયલાઇઝ સબ્જેક્ટ કર લોઉ લાઈક માર્કેેટિંગ યા ફાઇનાન્સ તે બી તે બીબીએમા વિથ એનાલિટિક્સ કર્યું છે ને ચાલુ સેટમાં
હા મેં બીબીએ વિથ એનાલિટિક્સ કર્યું છે ચાલુ સેટમાં
તો મારાથી આવેજના તો હરબો જવાગ તો બી હું જોઉ છુ તમાર જોડ હું જોઉ છુ કે તમારી મારી પાસે બી છે જ કોર્ષ
તો પછીી ચ આવ છું હું
અચ્છા જે ત સમજી વિચારીને કરશે કારણ કે થોડું સસ્ટર્સમાં તો આપણે જોવું પડે થોડું એટલે જે કરે એ સમજી વિચારીને કરજે બાકી તો તો તાર તો છે જ બહાર બી જવું હોય તો બી જવાય તાર જોડે તો છે સ્કોપ
હા મારી પાસે તો છે કોપ મારે તો કાલે જવું હોય તોય જ હતુ રેવાય પણ જોઉં શું મારી ઈચ્છા નથી ઘર જવાની પછી ભગવાન કરે ઠીક બાકી તો મને તો અહિયાં જવું છું, ‌ અને અહિયાં કરવું છે, બધું હમ એટલે જોઉં છું, હવે તો તું કે તારું શું છે?
મારે તો હવે જોઉં છું માસ્ટર્સ તો કરી શકજો બહાર જવાનું પોસ બલ થાય તો જતી રહીશ લાગતું તો નથી પોસિબલ થાય પણ ભગવાન કરે ભગવાન કોઈ રસ્તો બતાવે ને થઈ જાય તો જતી રહીશ. બ બાકી તો જોઈએ છે, હવે માસ્ટર્સ તો કરવાના જ છે.
હા બહાર જવાનો ચાન્સ હોય ને તો જતું જ રહેવાનું.
પલા ખધું છે મને દેવાની
કર છે.
નથી બું મ અ આપને ચાસ હજ ચાલીસ ટકા કદાચ જવાનું ક હોય કે પછી આપણે ઘણ જવાનું શું જવું છે. હા એ હું તો વિચારીશું કે બહાર જઉં કે ના જઉં.
પણ ક હવે શું કરીએ છે?
હ. હા એ બધું શ ભણવાનું તો ચાલ્યા કરશે તું એ કે મને તારું આ વીકેન્ડ નો શું પ્લાન છે? કઈક જવાનું વિચાર્યું છે તે ના વિચાર્યું હોય તો ચલે ને આપણે જઈએ કઈક યાર બઉુ ટાઈમ થઈ ગયો આપડ ફરવા બી નથી ગયા સાથે તો મૂવી ડેટ પર જઈએ યાર ચલ ને કઈક જઈએ
હા આ વીકેન્ડ તો શાયદ હું ઘરે જ છું. અને એમ બી હવે સેટરડે સન્ડે મા રજા હોય છે. તો ચાલ ને ગોઠવીએ કઈક આપણેે જઈએ મુવી જોવા જઈએ ચાલને.
એમ બી નવા નવા મુવી જાણ છે. હવે તને તો ખબર મને મુવી નો કેટલો શોખ.
તો પછી આપ મવી જોવા જઈએ ચાલ. એમ ભી નવા નવા મવી બહુ જાયા છે. તો પછી તું કયું મવી જોવા જવું છે આપડે એ મુવી જોવા જઈએ?
હા મને તો આમ તો મારી ઈચ્છા છે કે અ પેલું પેલું નવું મુવી આવ્યું છે ને મેં વાપસ આવઉંગા એ થોડું એ થોડું થોડું સોલ્જર ટાઈપ મુવી છે, અને તને ખબર છે ને મને એવા મવી બહુ જ ગમે છે, તો ચાલ એ મુવી જોવા જઈએ જો તા રી ઈચ્છા હોય તો બાકી તો તું કે એ મુવી જોવા જઈએ આપડે
હા એ તો ચાલે મેં વાપસ આઉંગા પણ એ અત્યારે થિયેટરમાં છે કે નહી એમાંને નહી ખબર, કારણ કે હું ક્યાંથી આઈ જાય કો તો મેં જોતી નહ એ મૂવી પોસ્ટર અત્યાર તો ખાલી તો જંગલ ટુ, પછી કોકટેલ ટુ, પછી આલ્ફા એ વાળું મુ ખેલાવું એવા બે ત્રણ મુવી છે, આસમાં જો હશે મે વાપસ આઉંગા તો આપડે એજ જોઈશું.
તે બીજી બીજી કોઈ છું એ કેના બુજા ઘરા હા જો એ નહી હોય તો પછી આપણેે આમ કંઈ જોઈશું? કોકટેલ ટુ જોઈશું એ કદાચ સારું છે, અથવા તો પેલું બી છેલી જિંદગી વન્સ મોર એ વાળું ગુજરાતી મુવી બી સારું છે, જો તને ગુજરાતી મુવી ગમતા હોય તો.
હા આમ તો ગમે છે, મને ગુજરાતી મૂવી કોમેડી હશે તો આપણે જોવા જઈશું. હા ચાલે એજ જોઈ લઈએ. શું કીધું તું તે જિંદગી વન્સ મોર હા તો એ જોઈ લેઈએ. ચાલ આપડે તો તું નક્કી કર આપડે કેટલા વાગ્યાના શોમાં જોવું તો હું ટિકિટ બુક કરાવી દઉં. તો પછી આપડે શું જતાજ વાર નહીં. અને પછી ત્યાં લાઈનમાં બી ના ઉભું રહેવું પડે. અરે તું સારા કપડાં પેરજ આપણે ફોટોસ ભી પાડીશું કેટલા દિવસ થી સ્ટોરી નહી મૂકી. અને બધાને બારવાના.
યુનિફોમ છે, આપણે બતાવાનું તો કે છે આપણે સાથે રહીએ છે.
હા એ વાત તો છે હું હમણાં બે દિવસ પહેલાં જ નવાં કપડાં લાઈ છું તો હું એક કપડાં પહેરીશ આપણે ટ્વિનિંગ કરીશું તું છે ને બ્લેક કલરની ટી શર્ટ પહેરીને છે, ને વ્હાઈટ કલરનું પેન્ટ પહેર જે છે હું બી બ્લેક કલરની ટી શર્ટ ને વ્હાઈટ કલર નું પેન્ટ પેરીસ અને વાળ ખુલ્લા રાખજે મત તૈયાર થઈને આવજ હા ને આપડો વટ પડવો જોઈએ, બેન આપણે મસ્ત ફોટોસ પાડીશું તું તો ન આઈફોન ભી લાઈશું ને આઈફોન શું કામનો તારો એમાં મસ્ત મસ્ત ફોટા પાડી. મને બી મત મસ્ત ફોટા પડ્યા છે મેં બી કેટલા ટાઈમથી મારી એકલી સ્ટોરી નહી મૂકી મારે બી તો બધાને બતાવાની છે, ને તો મને ફોટા પાડી આપજો હને સારા સારા
હા હા કેમ નઈ ચોક્કસ આઈફોન તાર માટે તો લાઈ છું. અને ઓય અત્યારે આઈફોન બહુ સસ્તા છે, યુનિકોર્નમાં છે, ને આઈફોન સેવટીન પ્રો મેક્સ ત્રણ હજાર નો હફતો છે, મહિને તો હું તો એવું કઉ છું કે તું બી લઈલે.
એ તારું ના મેળ પડતો હોય તો હું તને કરી આપીશ. હ તોબી લઈ લેને.
મારો ફોટા પોતાનો એ પોતાનો
હા એ વાત તો છે કે પોતાનો એ પોતાનો આઈફોન પણ અત્યારે નહીં મેર પડે અત્યારે તારો છે ને તરાથી ચલાવી લઈશું હવે અને તું શું કામની તારો હોય છે. તો ખરો અને તારો ફોન એ મારો ફોન જયારે લાઈસ. શું ત્યારની વાત અલગ છે, લાઈ દઈશું હવે વરસ. બે વર્ષમાં સારું એવું કમાઈશું, પણ અત્યારે તારા ફોનથી કામ ચલાવી લઈશું અત્યારે લાવવાની કોઈ તાકાત નથી સમજી તું.
હા એ વાત તો સાચી છે, કે આઈફોન લાઈએ એટલે બહું ખર્ચો થઈ જાય. મહિનામાં ત્રણ ચાર હજાર તો એની પાછળ જ કાડવા પડે. પણ આ તો પોતાનું થઈ જાય એમ. બોલ બીજું તું કે શું ચાલે જમવાની તૈયારી નહી કરવાની તારે.
હા યાર કરવાની તો છે પણ વિચારું છું, શું બનાવું શું નહી કારણ કે અત્ય્યારે જો કાલે જ ખીચડી બનાવી દીધી હતી તો હવે આજે શાક રોટલી તો બનાવ પડશે મમ્મી આજે રસ કાઢી દીધો છે આય રસ ખાવો હોય તો મજા આવશે રસ રોટલી શાકભાકરી બનાવીશું અને બાર થી કઈક મંગાવીશું ચાલ જમવા આવું હોય તો.
ના ના બસ મારા ઘરે બી રસ બનાયો છે અને હવે મારે જમવાની તૈયારી કરવાની છે
મળીશું હવે ઠીક છે
તૈયાર છે તુંમાંને હા ચાલ મળીએ ચાલ પછી બાય ટે કેર